ઇટ ઇઝ અ ઇવન ખૂબ શાંત અને સરળ હોય છે જેઓ પોતાના દિવસની શરૂઆત વહેલી સવારથી કરે છે અને ધીમે ધીમે પોતાના રોજિંદા કામ પૂર્ણ કરતા હોય છે જેથી શરીર પર વધારે બાર ના પડે અને મનથન શાંત
હા. તેઓ સવારમાં ચાલવા જાય છે. તાજી હવા લે છે. અને હળવી પ્રવૃત્તિઓ કરીને શરીરને તંદુરસ્ત રાખે છે જેથી દિવસ પણ સારો પસાર થાય.
ઘણા વડીલો બાગમાં બેસીને અન્ય લોકો સાથે લાંબી વાતી કરે છે.
અને પોતાના જુના સમયની યાદો કરતા હોય છે જેથી તેમને આનંદ અને સંતોષ પડતો હોય છે.
પરિવાર સાથે સમય વિતાવો તેમના માટે સૌથી મોટો આનંદ હોય છે કારણ કે બાળકો અને પોત્રો સાથે રમવાની તેમને મન ખુબ ખુશ રહેતું હોય છે. અરે યાર તારો ફોન તો, ફોન હું ફોન, તારો તો અવાજ જ નહી આવેલો અંદર